હલો.
જૈસે ક્રશ
જે શ્રી કૃષ્ન ભાઈ. એકદમ મજામાં. તમે કેમ છો, ઘરા બધા સારા ટો છે ને?
હા એકદમ સારા છે. તમારા ઘરે બધા કેવા છે, હમણે?
હા, મારી ઘરે પણ બધા સારા જ છે. અને હમણાં તો આરામથી કામ કર્યા કરે છે. બધું પરંતુ હમણાં શું ગરમીનો મોસમ ચાલે છે. ને એટલે બપોરે બધું કામ થતું નથી જેથી કરીને બધું સવારમાં જ કામ પટાઈ દેવું પડે છે અથવા તો પછી સાંજે કામ પટાવવું પડે છે. કારણ કે બપોરના કાળમાં કોઈ પણ કામ કરાતું નથી અને ખુબ જ વધારે એવી ગરમી પણ લાગતી હોય છે. જેથી કરીને બપોર અમે બહાર નીકળવાનું ટાળી દેએ છીએ હમણાં તો.
હા તમારી વાત એકદમ સાચી છે. કારણ કે હમણાં તો ગરમી ખૂબ વધી રહી છે. અને હવે તો તો તમે જાણો છો કે પેલા જેટલી હતી અડત્રીસ સેલ્સિયસ જેટલી હતી પરંતુ હવે તો બેતાલીસ ચુમ્માલીસધી થઈ ગઈ છે. એટલે તો બહાર જવાનું પણ મુશ્કેલ ખૂબ વધી ગયું છે. એટલે આપડણે જેટલા ઘરના અંદરએ એટલા સારું છે. અને જે કામ બપોરે ના કરીએ એટલા શરીર માટે સારું છે. કારણ કે બપોરના જો આપણે કામ કરીશું તો આપણને ગમે તેવા પ્રકારની એટલે ચક્કર આવશે માથું દુખશે એવું બધું થાય છે. એટલે આપણે જેટલું ગરમીમાં જે ઓછું કામ કરીએ સાંજે એવું કામ કરીએ તો આપણા શરીર માટે સારું છે. અને બીજું તો તમને એજ કહો છ કે ગરમીનું પ્રમાણ તેમણે તો આમ આટલીજ આટલી ગરમી છે. તો ભવિષ્યમાં કેટલી થશે એ તો શું બધા આવનારી પેઢી માટે શું થશે એજ વિચાર આવતો છે. કારણ કે હમણાં જ્યાં આજકાલની જે જનરેશન વાળ બધા છોકરા છે. યુવાનો છે તે એકદમ આમ અલગ જ મિજાજ ના અને અલગ જ પેલો ના હોય છે. કારણ કે એ લોકો ગંદકી પણ ખૂબ કરે છે. અને મોત્ક વાળા ખૂબ વધારે હોય છે. અને ગમે ત્યાં કચરો નાખે છે. ગમે ત્યાં ગંદકી ધુમ્રપાન કરે છે. જેના કારણે આપડું એમ તો વાતાવરણ પણ બગડે છે અને આવું પ્રદુશનનું પ્રમાણ પણ ખૂબ વધારે થાય છે. જેના કારણે તમે જાણો છો કે ગરમીનું અમને પ્રમાણ ખુબ વધી રહ્યું છે. એટલે આપણેે આ વાઇએ આ જે પેઢી ચાલી રહી છે, એ લોકોને સમજાવું જોઈએ. અને બધામે ત્યાં માર્ગદર્શન આપવું જોઈએ. કે તમારે આવું ના કરવું જોઈએ ને તમે હમણાંથીજ આવો વ્યસનો કરશો પછી ધૂમ્રપાન કરશો પછી ગમે તેવું દારૂ પીશો એમના શરીર માટે સારું ના કહેવાય. અને આજકાલના નાની નાની ઉંમર વાળા લોકો પણ હમણાં તો ધૂમ્રપાન કરે છે. પછી સિગારેટ પી છે, એવું બધું કરે છે. એટલે કે હું તો એ સલાહ આપું કે સરકારે આ બધી આવી જે યોજના કાઢવી જોઈએ અને માર્ગદર્શન આપવા પડે જે સેમિનાર યોજવા જોઈએ અને આ જે લોકોને એ થતું છે એ કરતા છે એ લોકો એ લોકોને ખુબ અટકાવવા જોઈએ કારણ કે એ લોકો હમણાં થી જવું કરશે તે લોકોની પેઢી એટલે કે એ લોગ ને એસે ખૂબ ટૂંકું ટૂંકું થઈ જાય છે એમ. અને પછી એ લોકો વધારે જીવી ન શકે કારણ શરીર અંદર અજડું ભ્રમણ કરીને વ્યસને જાય છે. તો એ આ કે તમે જાણો છો કે સિગારેટ નો ઘૂમો કેટલો ખરાબ હોય છે. જે આપડા સ્મે સ્માએલ ને આપણે સાંભળીએ તોએ ત્યાં ઉભી નથી રહેવાતું એમ અને આપણા જે સ્મેલ આપણે અંદર હવા અંદર જાય તો શરીરમાં આપણને પણ તબલીફ ખુબ થાય છે. એટલે એજ છે કે આ જે પેઢી ચાલી રહી છે તે લોકોને આવ સુધરવા જોઈએ અને ઘણા બધા આવા જે લોકો આવ કરે છે. તેમને ખુબ સાજેવ સમજાવવું જોઈએ કે તમે આવું નહીં કરણા તમારે પેટી શું થશે એ માટે બીજું તોજ છે. બીજું તો તમારા ગામડામાં શું ચાલી રહ્યું છે હમણાં બધા તમારા જે ગામડામાં બધા લોકો છે. તે બધા સ્વસ્થ પ્રત્યે બધા છે ને એમ કે પછી ગંદકી કરે છે?
અમારા એમાં અમારા ગામમાં શું હમણાં ચાલી રહ્યું છે કે અહ ખુબજ વધારે ગંદકી વચમાં કરી રહ્યા હતા પરંતુ અહ અમે પેલા સ્વચ્છતા અભિયાન બધું ચાલુ કર્યું જેથી કરીને તેઓ અમણા ગંદકીને શું ફેલાવતા થયા હશે પરંતુ અમુક લોકો જે છે. તે મતલબ અ બહુ સુધરતા નથી અને ગમે ત્યાં જ કચરો ફેંકી દેતા હોય છે. કચરા પેટી અમે બધા આખા ગામમાં મુકાવ છે. પરંતુ ત્યાં પણ તેઓ કચરો નાખતા નથી. એથી કરીને અમે બધા મળીને છે ને સરપંચશ્રીને વાત કરી અને તેમને અહ સજા કરાવી કારણ કે જો આપણે સજા ના આપીશું ને તો તે લોકો મતલબમાં આહ તેવું કામ કર્યા જ કરશે પરંતુ જે એકવાર આપણે સજા આપીશું તો તેને જોઈને બીજા બધા પણ કરશે કે ના ભાઈ સજા મળતી છે એવું કરીને આપણે એવું ના કરવું જોઈએ જેથી કરીને ગંદકી પણ ઓછી થશે પરંતુ આપણે કોઈ પણ વ્યક્તિને એવું સજા એ એવું કરતા નથી જેથી કરીને આપણા દેશમાં ખૂબ જ એવી ગંદકીનું પ્રમાણ પણ વધી ગયું છે. હું વાત તો તેટેલંગ પરથી કેટલાક હાઈ પેમેન્ટ વસૂલ કરવામાં આવે છે. અને જેથી કરીને ત્યાંના નાના નાના બાળકોથી માંડીને બધા જ લોકો ખુબ જ વધારે એ ગંદકી ઓસી કરતા હોય છે. જેથી મને ખુબ જ વધારેવું સારું લાગ્યું આ વસ્તુ
હા એ તો એ જ છે. કારણ કે આપણા જે ગામડાના લોકો છે તે લોકને એવ-એવું રાખવું જ જોઈએ કે એ લોકો ગંદકી ના કરે અને આપણા જે આજુબાજુ પર અસર કરતા લોકો છે. પછી આજુબાજુના જે જગ્યા હોય છે મેદાનો હોય છે જે બાળકો રમતાય એ બાળકો રમવા જાય છે ત્યાં ગંદકીને ખબર કરવું જોઈએમ પછી બાળકો ત્યાં રમવા જાય ને ગમે ત્યાં ગંદકી હોય પછી એ લોકોને પણ શરીર તો નાનું હોય ને પછી એ લોકોને રોગચાળો ખુબ જલ્દી લાગી જાય છે. કારણ કે જ્યાં ગંદકી હો ત્યાં પછી મચ્છ છરો હોય છે, માખીઓ હોય છે જેના કારણે આપણા શરીરમાં તરત એવી જે રોગચળાળ ફેલાઈ જાય છે આમ. અને આપણને પણ થોડું ઘણું તો અસર કરે જ છે. પછી નાનાં બાળકો ત્યાં રમે છે તે એ લોકોનેને ખૂબ અસર થાય છે. એટલે આપણે એ જ વિચારવું જોઈએ. કે હવે ગંદકી તો કરવું જ જોઈએ જ નહીં. કારણ કે ગંદકીના કારણે તમે જાણો છો કેમાં ગરમી ગરમી પણ ખૂબ વધી રહી છે. હવે તમે જાણો છો કે વાતાવરણ પણ એટલું ગરમ થઈ ગયું છે. અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે. હ હવામાનમાં એ વાંચતો જ શું કારણ કે પહેલા જે ઓક્સિજનનું પ્રમાણ ખૂબ સારું એવું હતું. હવામાનમાં તે હવે ખૂબ ઓછા પ્રમાણમાં થઈ ગયું છે. કારણ કે તમે જાણો છો કે હવે ઘણા-ઘણા બધા ઉદ્યોગો બને છે. જેના કારણે તમે એટલે શહેરો ખૂબ વિકસિત થઈ ગયા છે અને શહેર વિશે કેમ છે કારણ કે તમે જાણો છો કે હવે તો જંગલો પણ કપવા માંડ્યા છે અને જે જંગલોમાં જે રહેતા પ્રાણીઓ છે, પક્ષીઓ છે. તે તમે જાણો શહેરોમાં આવી ગામડામાં આવી જ રહ્યું છે. કારણ કે એ લોકોનું જે જંગલ એ લોકોનું જે ઘર હતું. તે લોકો જે કાઈ કાપવા માંડ્યા એટલે ઘણા બધા જે ઉદ્યોગપતિ હોય છે ને તે લોકો એ વિચાર કરે છે કે હું જંગલ કાપીને પછી મોટો ઉદ્યોગ સ્ટાર્ટ કરીશ પણ એવું નહી કે જંગલ તો જંગલ જ રહેવું જોઈએ. કારણ કે જંગલમાં રહેતા પ્રાણીઓ છે, પક્ષુ પક્ષીઓ હોય છે, અન્ય પ્રકારના પ્રાણીઓ હોય છે તે લોકો તેનું ઘર છે જેથી કરીને મે જાણો છું. કે આપણા બાજુ પણ એવું સંભળાં માળ કે પછી એ આપણા બાજુ પણ અ ઘણા બધા વાઘ એટલે કે દીપડા હોય એવું પણ આપડણે ખબર ને એવું થતું હોય છે. અને બધા આમ તો જોવા પણ મળ્યા છે આપડા ગામડાઓમાં એટલે એ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કે આપડણે જેટલું આવું વૃક્ષને ન કાપ વું જોઈએ અને જેટલું વધે ને વધુ આપડે વૃક્ષો રોપવા જોઈએ. શું તમારા ગામડામાં લોક તમારા ગામમાં શું આવું કઈ બનાવ બન્યો હોય કે તમારા ગામમાં આવો દીપડો આવીયોઈ સંભળમાં આવ્યું તમને?
હા મારા ગામમાં પણ એવું બધું કેટલીક વાર સાંભળવા મળ્યું કે ભાઈ દીપડાઓને એવું આવી જતું હોય છે. કારણ કે આ જંગલને બધું કાપવામાં આવ્યું છે. જેના કારણે તેઓનું ઘર બધા અ નીકળી ગયા છે. જેથી કરીને તેએ પોતાનું સારું ઘર શોધવામાં અને ઇન્સાની બસ્તી માં આવી જવું પડે છે. કારણ કે ખોરાક ને એવું બધું તે લોકોને મળી રહેતું નથી. પેલા જો મતલબમાં જે અ હતું જંગલ તો ત્યારે તેમને ત્યાંથી બધું ખોરાક ને બધું મળી રહેતું હતું. પરંતુ હવે જંગલના ના હોવાના કારણે તે પોતાનું ઘર બદલવું પણ પડે છે. અને ખોરાકના આમાં ખોરાક ની શોધમાં ઇંસાની વસ્તીમાં પણ આવવું પડશે પેલા એવું ન હતું. પેલા અ જે દીપડાઓ અને બીજા બધા હતા જાનવરો તે બધા મતલબ પોતાના જંગલમાં જ રહેતા હતા. પરંતુ આપણે તેઓનું ઘર સીનું શું તો તેઓ આપણા ઘરમાં આવી જશે એટલે છે ને આપણે મતલબ પ્રાણીઓને પણ તેને લોકોને જીવન સારી રીતે જીવીવું જીવા દેવું જોઈએ કારણ કે આ જે આ પૃથ્વી છે. મતલબમાં આપણી જ નથી. ઇન્સાનોની જ નથી પરંતુ આ બધા જાનવરોની પણ તેટલીક જ છે કારણ કે આ જાનવરો પણ આ આ પ્રાણીઓ પણ તે લોકોનો પણ એટલો હક જેથી કરીને એ ન આપણે ન છીનવું જોઈએ. ઘર અને સારી રીતને એ લોકોને પણ રેવા દેવું જોઈએ. કારણ કે જો આપડણે ન રહેેવા રેશું તો મતલબ જે સર્કલ ચાલુ છે. મતલબ તો એ બધું સર્કલ ખોરવાઈ જશે અને આપણને તેનો મતલબ માં ચૂકવવું પડશે બધું જેથી કરીને છે ને આપણે વૃક્ષો પણ ના કાપવા જોઈએ જેથી કરીને આપણને ગરમી પણ ના લાગે અને આપણે પણ ખુબ જ સારી રીતના રહી શકીએ અને પ્રાણીઓ પણ ખૂબ જ સારી રીતના રહી શકે.
હા તમારી વાત એકદમ સાચી છે. તમે જાણો છો કેધ કાલે જ એવો એટલે કે કાલે જ વિશ્વ વૃક્ષારોપણ દિવસ ગયો છે. એટલે કે બધા સરકારી જે પણ એટલે કે જે બધા નેતા હોય છે પ સભ્ય હોય છે. એ લોકો બધ મેં જોયું કે લોકો બધા વૃક્ષારોપણ કરી રહ્યા બધા ફોટો પડ મકી રહ્યા છે. પરંતુ એ લોકો એવું નહી કરવું જો એટલે કે એ લોકો તો જાણે એટલે કે એ લોકો તો કરશે જ કારણ કે જે વૃક્ષારોપણ ના દિવસ એ લોકો પેલું કરવા માટે કરે જ છે. પણ સરકારે એ ધ્યાન રાખવું જોઈએ કે તમે જાણો છો કેમ મેં તમને કીધું કે જંગલો કપાય છે. અટકાવવા જોઈએ એમ એ તો તમે એ લોકોને તો પેલુ હોય જ છેને કારણ કે તમે સરકાર તમે સરકાર પ્રત્યે કામ કરો એમ અને જે નેતાઓ હોય છે. મોટા પેલા હોય છે. તે એ લોકો ધ્યાન રાખવું જ જોઈએ. કે આવું ન કપાવવા જોઈએ. અનેને વૃક્ષો વધારે ને વધારે રોપવા જોઈએ. તમે શું આવું કરશો તો પછી મજા નહી આવે એટલે કે સરકારે પણ ધ્યાન રાખ વુ જોઈ કે આપડાવા જે જંગલો છે તે કપાવા ના જોઈએ અને જે જંગલોમાં પ્રાણીઓ છે એમનું ઘર ન છીનવું જોઈએ એમ બીજું તો જ છે બીજું તો તમે એ જ જાણો કે આપડા જે ગામડામાં હોય છે ગામડાના લોકો તો ખુબ એવું વૃક્ષતો રૂપિયા જ કરે છે ને આપણા ગામડામાં ઘણા બધા વૃ ક્ષો જોવા મળી જાય છે અને ગામડામાં તો એટલું ઘણુંથોડું ઠંકનું પ્રમાણ પણ છે પરંતુ આપણે જે શહેરોમાં રહેવા જઈએ તો શહેરોમાં તો આના કરતાં ખૂબ વધારે ગરમી છે એવું મેં તો સાંભળી કારણ કે મારા જે ભાઈ છે તે શહેરમાં જ રહે છે અને ત્યાં એટલું બધું પ્રદુષણ પણ જોવા મળે છે અને એટલી બધી દુર્કનજીવી હવાઓ પણ આવે છે રાતના એટલે બહાર ફરવા પણ નથી જવાતો એમ જે એ લોકો બહાર જમીનને ચાલવા જતા હોય તે પણ નથી જતા હોય કારણ કે એટલી બધી આજુબાજુ વાળા લોકો વસવા એટલે કે આવી ગંદી હવા આવે છે અને ગંદુ બહુ ખૂબ અ પ્રદુષણ પણ ખૂબ વધારે છે એટલો તો એજ છે કે આપણે ધ્યાન રાખવું જોઈએ કે ગંદકી ન કરવી જોઈએ પ્રદુષણ પણ ન ફેલાવું જોઈએ અને આપણે વધારે વધારે આજુબાજુ વૃક્ષો રોપવા જોઈએ બરાબર ને એ તો?
હા ભાઈ તમારી વાત એકદમ બરાબર જો આપડણે વૃક્ષો ન રોપીશું તો આપણને ખુબ જ વધારે એવી તકલીફ નો સામનો આગળ કરતા કરવો પડશે અને આપડે તો ચાલી બી જશે પરંતુ આપડી જે આવનારી પેઢી છે તો તેલોકને ખુબ જ વધારે એવી તકલીફ નો સામનો કરવો પડશે અને સારી રીતના રહેવાવામાં તે લોકોને ખુબ જ વધારે તકલીફ થવાની છે કારણ કે હમણાં તો આપણને બહાર નીકળવામાં એટલી તકલીફ થતી હોય તે લોકને તો મતલબમાં ગરમીના મોસમ માટે તો બહાર નીકળશે જ નહી એટલી ગરમી પડવાની છે જેથી કરીને આપણે હમણાંથી જે સજાગ રહેવું જોઈએ હમણાંથી આપણે સજાગ ન રેશું તો આગળ ખુબ જ વધારે એવી તકલીફ થવાની છે જેથી કરી કરીને આપણે હમણાંથી વૃક્ષારોપડ કરવું જોઈએ પાણીનો બચાવ કરવો જોઈએ અને બધાને સ્વચ્છતા પાછળ સારી રીતના કાર્ય કરે એનું માર્ગદર્શન આપવું જોઈએ.
હા એ તો એજ છે કારણ કે આપડે આ બધી પ્રોટોકોલ એટલે જે પણ ગંદકીની કરવી જોઈએ અને આજુબાજુ જે આપણે ગામડા લોકો છે તે લોકોને પણ આપે સમજાવવું જોઈએ અને એ લોકોને પણ જાગૃત કરવા જોઈએ. સારું મળે આપડે પાછા કોઈ વાર આપે આ જે દેશના કોઈ પણ આવી પરિસ્થિતિ વિશે પાછા વાતચીત કરશું.
હા ભાઈ ચાલો મળીએ.